હ
હમ્મ
બસ મજામાં તમે કેમ છો
હેલો
હાલો અવાજ સંભળાય છે મારો
હલો
હલો
હા મે બેન બોલો કેમ છો
સંભળાય છે બેન તમને
હા હા સાભળાય અવાજ આવે
હા આવે છે કેવું ચાલે છે બધું સારું છે ને
હલો
હા તે હમણાં હું છુ ને ને જરાક મા કેટ ગઈ ત બધું વસ્તુ ખરીદવા તો છે ને મને એવું લાગ્યું કે આપડે રોજ મર્દા ની વસ્તુ જો લેવા જાયે તો ખરીદીમાં પણ થોડોક ફરક પડે આપડે શહેર માં લેવા આપણા ગામ ના આજુબાજુ કઈ દુ દુકાનો હોય કે કઈમાં લેવા જાય છે તો એમાં વસ્તુમાં બી ફરક પડે છે ભાવમાં બી આપણને ફરક પડે છે ક પછી કપડાં હોય કે પછી રોજ ખાવાની વસ્તુઓ હોય છે એ ખાસ ફરક પડતો છે જેવું કે આજે જ હું લેવા ગઈ તો મને ભાવમાં ખૂબ જ ફરક પડ્યો કે હું રોજ જે મારા ગામમાંથી લઉં છું એનો ભાવ અલગ અને જે મેં સિટીમાં લેવા જાઉં છું તો એનો ભાવ અલગ છે તો હમણાં તો તમે એમ કેવ કે ભરવાની સિઝન ચાલે આપણે ઘઉં હોય ચોખા હોય તો એ જ આપણે અગર આપણા આજુબાજુની દુકાનમાંથી લેવા જાય તો એ લોકો એક બે રૂપિયા તો હરેક કિલો પર વધારી જ આપણને કે પણ આપણે જો એ જ વસ્તુ આપણે હોલસેલ માર્કેટમાંથી લેવા જાય તો ખૂબ ફરક પડે છે સાચો કે નહીં તમે શું કેવો એમાં
હા સાચું છે હોલસેલ માર્કેટમાં ભાવ સસ્તા મળે છે ખાસ કરીને જો વધુ પ્રમાણમાં તમારે ખરીદી કરવી હોય જેમ કે તમે કીધું કે ભરવા લાયક જોઈએ તો એમાં એવું જ હોય કે મોટા ભાગે બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતો હોય આપણે ત્યાં તો આપણેે તો વસ્તુ વધુ પ્રમાણમાં જ ખરીદવું પડે છે ત્યારે હોલસેલ માર્કેટમાંથી તમે જો લેવ તો તમને ભાવ સસ્તું પડે છે પણ સામાન્ય રીતે હવે હું જોબ કરું છું કે પછી આવીને ઘર મારે હાચ જવાનું તો પછી લોકલ માર્કેટ માંથી જ ખરીદી કરું છું હું તો કારણ કે એ નજીક પડે છે ને વસ્તુ આપણું ટાઈમ બચી જાય છે એટલે વસ્તુ મળી રહેહીને પછી ટાઈમ બચી જાય છે તો હવે હું તો કોઈ વખત અમુક અમુક વાર બ્લેન્કીટમાંથી લઈ લઉં છું. કા તો પછી જીઓ માર્ટમાંથી લઈ લઉ છું એટલે ઓનલાઈન આવે એમાંથી હું મંગાવી લઉ છું એટલે શું થાય છે કે ભાવ એમાં વધારે રહી છે કારણ કે ડિલિવરી વાળો બી મારા પાસેથી લઈ છે ને લોકલ માર્કેટમાં બી જીયે તો થોડુંક એ લોકો એમઆરપીમાં જે લખેલું હોય તે જ લે છે જયારે આપણે હોલસેલમાં જીએ તો એમઆરપી કરતા એ લોકો ઓછું ભાવમાં આપે છે ને ત્યાં ડિસ્કાઉન્ટ પણ વધારે મળે છે મે જોયું છે કે તમે જાણે હવે ગુળિયાના પેકેટ પાંચ રૂપિયા ના આવે તો આપણેે હવે પાંચ રૂપિયાનું એક પડે તો આપણેે આઠ લેવા જઈએ તો આપણે ગુડિયા પાંચ કરે તો ચાલીસ રૂપિયા ના પડે પણ માર્કેટમાં જાય તો તમારે ત્રીસ રૂપિયામાં કાં તો પાત્રીસ રૂપિયામાં આપ એટલે એમાં ઘણું તફાવત જોવા મળે છે આ તો મેં તમને એક નાનું ઉદાહરણ આપ્યું એવા ઘણા ઘણી બધી વસ્તુઓમાં હોય છે જાણે કપડામાં ખાવા પીવામાં કે પછી વાસણ લેવા જાાવ તમે કોઈ બી ખરીદી કરવા જો એમાં ઘણું તફાવત જોવા મળે છે શું કેવું તમારું
સાચી વાત તમે જેવું કીધું કે ઓનલાઈન મંગાવી લઉ છો તો ઓનલાઈનમાં અમુક સ્કીમ્સ પણ આવે છે ત્યારે આપણને ફરક પડે છે જેવું કે આપડા અહિયાયા મોટી મોટી શોપિંગ સેન્ટર્સ છે જેમાં આપણને બોટલ્સ પર ડઝન લઈએ કે એવું એમાં આપણને ખાસ ફરક પડે છે એટલે એ ટાઈપનું હોલસેલ માર્કેટ જ થઈ ગયું જ્યામાં આપણને હરેક વસ્તુ મળી જાય છે એટલે કોઈક વાર તો મેં શું કરું જ્યાં જાઉ તો એક મોટી લિસ્ટ બનાને જાઉં છું અને બધું લઈ લો પણ રોજ જે મને કઈ યાદ આવી જોય તો મારે તો સ્ટોર માંથી જ લેવા પડે છે એટલે એ થોડુંક આપણને ભાવમાં ફરક પડે પણ એ શું કે આપણો ટાઈમ બચી જાય છે તમે જેવું કીધું ને એ ટાઈમ પર હવે યાદ આવ્યા રાતના તો આપણેે ક્યાં જાય તો આપણા આજુબાજુ જે દુકાનો હોય એમાંથી લેવાય ને આપણાથી આપડણે એ કઈ અ લેવાની જવા સિટી એરિયામાં એટલે એથી લોકલ માર્કેટ વાળાને થોડોક ફાયદો બી થાય છે અને અમુક જગ્યાએ નુકસાન બી થાય છે જ્યાં આ લોકો શોપિંગ વાળા આટલા બધા મોલ્સ ખોલીને બેસે એમાં લોકલ માર્કેટ માર્કેટ વાળા ને એમાં નુકસાન થાય છે જેવું કે કપડાનું જ હોય તો આપણે સુરત સ સુરત સિટી લઈ લઈએ. એમાં કેટલી બધી ટેક્સટાાઈલ્સ છે. એના લીધે લોકો ખરીદી કરવા માટે ખાસ સુરત જાય છે જ્યારે કે આપણે લોકલ એરિયામાં જાઓ તો એ જ વસ્તુ તો આપણને કોસ્ટિંગમાં ફરક પડે અને આપણને કોસ્ટ વધારે બી લાગે જય્યારે આપણે પણ સુરતમાં એ છે કે તમે એક સાથે બે ત્રણ વસ્તુ લેવ તો તમને ફરક પડે એક જ વસ્તુ લેવું હોય તો તમને એ ભાવમાં ફરક ના પડે એ તમને પણ મોંઘું ત્યાં સુધી જવાનું ટ્રાવેલ કરવાનુંત સાચી વાત કે નહી
હા એ તો સાચું ક્યું તમે પણ ત્યાં તમે એક વસ્તુ જોઈ હશે કે વસ્તુઓની વરાયટી પણ વધારે મળે છે જાણે કે હવે તમે લોકલમાંથી લેવા જાવ તો તમને વસ્તુ જે બતાવે તેમાંથી તમારે પસંદગી કરવી પડે ત્યારે હું સુરત ગયેલી કપડાં લેવા માટે તો મને ઘણી બધી વેરાયટીઓ મળેલી કે એમાં બધી જે લેટેસ્ટ ફેશન વાળી જે ટ્રેન્ડિંગ ચાલતી હોય કુર્તીઓ હોય કે પછી તમારા પ્લાઝો હોય તો એ બધી વેરાઈટી જે મુંબઈમાં ચાલતી હોય ફેશનમાં ટ્રેન્ડિંગમાં તે બધા વરાયટીઓ મને ત્યાં જોવા મળી તો મને સસ્તું પડે પ્લસ મારે જે ટ્રેન્ડિંગ ફેશન ચાલતું હોય તે બી મને વસ્તુ મળે તો મને ત્યારે એવું લાગ્યું કે હોલસેલ માર્કેટ વધારે સારું છે બસ હવે જો ટાઈમની અછત હોય તો ત્યારે તમે આવું નહીં કરી શકો પણ ત્યારે તમે એવું કરી શકો કે મોલમાં શોપિંગ કરી શકો કારણ કે ત્યાં તો તમને બ્રાન્ડેડ વસ્તુઓ સરળતાથી મળી જાય છે પ્લસ જેમ તમે કીધું કે ડિસ્કાઉન્ટ મળે છે ઓફર મળે છે બીજી બધી વસ્તુઓ પર તો એ પછી મોલ શોપિંગ વધારે સારું પડે લોકલ માર્કેટ મને એવું લાગે કે થોડું ઓછું આપણે પસંદગી કરવું જોઈએ પણ એજ છે કે હવે નાના નાના વ્યાપારીઓ છે આ એના ભરોસે જે એ લોકો પોતાનું ધંધો ચલાવતું હોય તો જાણે હવે આપણા જેવા જો હોલસેલ માર્કેટમાં જઈને ખરીદી કરી લે કે મોલમાં ખરીદી કરી લે તો આ નાના વ્યવથાયના પછી કોણ સારો આપશે તો એ લોકોનું તો કે જીવન શૈલી એજ છે ને આપણેે એ લોકોનું બી વિચારવું જોઈએ
એકદમ સાચી વાત એકદમ સાચી વાત જે આપણે લોકલ માર્કેટની જ વાત કરીએ તો અમુક એવા બી છે જે લહારી લઈને વેચે છે અ એ લોકોની રોજની લાઈફ એના ઉપર જ ચાલે છે તો એ લોકો પાસે જો આપણે નહી ખરીદીએ તો પછી એ લોકોનું રોજ ન ગુજારો કેવી રીતના થાય એટલે કોઈક વસ્તુ એમ બી લાગે કે હા એ લોકોના માટે બી આપણે ખરીદવા જોઈએ ને એ લોકોનું બી વસ્તુ ભરેલું હોય એ બી ખરાબ થઈ શકે એટલે આપણેે એ લોકો ન બી થોડોક ફાયદો માટે આપણે બી ખરીદી લઈએ અને આપણું બી ટાઈમ બચી જાય છે કે કે આપને એકદમ નજીક પડે છે ને આપડા ઘર બેસીને બી આવી રહી છે. એનાથી આપણ થોડોક ફાયદો થાય છે ને એ લોકલ માર્કેટ વાળાને જ એ હોલસેલ વાળા શું કરે છે કે લોકલ માર્ ળને આપે છે વેચવા માટે તો લોકલ માર્કેટ વાળા એક બે રૂપિયા કરવા માટે એના પર ભાવ વધારે એનાથી એ લોકોને ફાયદો થાય છે અને જેને એકદમ બ્રાન્ડ વસ્તુ જોતી હોય એ તો લોકો લઈ જ લે છે એમાં એ લોકો એમ નથી કરતા કે આ બ ભાવળ વધારે ભાવ લાગે છે યા ઓછું લાગે છે એટલે એમાં લોકલ માર્કેટ વાળા ઘણો ફાયદો થાય છે એવું લાગે છે.
ું કીધું તો એ વસ્તુ અહિયાયા લાગુ પડી શકે કે આપણે કોસ્ટ ઓફ કન્વીનિયન્સ આપે છે આપણને ઘરે બેઠા શેડાઈથી વસ્તુઓ મળતી હોય તો તમે એક બે રૂપિયા જો વધારે આપતા હોય એમાં વાંધો નહીં આવવો જોઈએ કારણ કે જો એ લોકો બી કશે ને કશેથી તો લાવે જ છે એ લોકોનું માલ પોતાનું કે મુંબઈ થી લાવે કે અમદાબાદ થી લાવે તો એ ત્યાંથી એ લોકો લાવે એ લોકોને ખર્ચો જે લાગે પછી અહીયાંયા લાવીને બધું ગોઠવે પછી વેચવા નીકળે લોકલ માર્કેટમાં તો એ બધું જો આપણને સરળતાથી ઘરે મળતું હોય તો એના માટે જો થોડાક પાંચ દસ રૂપિયા વધારે આપતા હોય તો મને એવું લાગે કે એ યોગ્ય છે એ કઈ એવું નથી કે લૂટતા છે એ લોકોનું પોતાનું મહેનતાણું લેતા છે. તો એ વસ્તુ છે કે, આપણેે એને સહયોગ આપવું જોઈએ. નાના વ્યવસાયોને કે લોકલ માર્કેટ માંથી બી ખરીદી કરવી જોઈએ, હા તમારે એવું જયારે થાય કે બહુ વધુ પ્રમાણમાં કોઈ વસ્તુ લેવી હોય, તો તમે એ વિચારી શકો અમુક વાર હોલસેલ માર્કેટ માંથી બી લઈ લઉ. કારણ કે આપણે બી આપડું ઘર ચલાવવું છે, તો એ હિસાબે બી વિચારવું તો પડે જ ખરી, કે ખાવા વાળા માણસો વધારે હોય, ને આપણું વપરાશ વધારે હોય, ને જો હવે આવક ન જો એક જ આવકનો એક જ જરિયો હોય, તો પછી ત્યારે તમારે આ બધી વસ્તુ વિચારવી પડે. પણ જો તમે કરી શકતા હોય તો, પછી મારે એવું લાગે કે આ નાના વ્યવથાયને થોડુંક પાંચ દસ રૂપિયા જો વધારે આપી દેતા હોય તો કઈ ખોટું નથી એમાં, શું કેવું તમારું?
સાચું સાચું! અને આપડે ક્યાં ફરવા બી જઈએ છે, તો આ લોકલ માર્કેટ વાળા જ જે છે, જેના લીધે બધું ચાલે છે. નહી તો એ જગ્યાએ અગર આપણે સ્કીમ જોવા જઈશું, એ કરવા જશું, તો જ્યાં મનો ફરવા જો જાય છે લોકો ત્યાંથી થી વસ્તુ નહી લાવે તો લોકલ માર્કેટ વાળાને ફાયદો શું થાય? ત્યાંના એરિયા વાઈઝ બી તો કંઈક વેચવું હોય, એ લોકોને તો એ આપણે શું આપણે ચિન્નહ તરીકે આપણે ત્યાંથી ફરવા ગયા એમ કરીને આપણે લાવીએ છીએ તો. એ લોકલ માર્કેટ વાળા પાસે સારી રીતે ડબલ હોય છે, કે હોલસેલ વાળા માટે આપણે મળી આપણા પાસે નહી મળી શકે એ વસ્તુ, તો ચાલો આપણે ફરી પાછું કઈક વસ્તુ પર વાત કરશું. હ હા આવજો આવજો હા!